હેલો.
ભાઈ મજામાં?
બસ મજામાં કેમ છો?
બસ સારું છે.
સારું છે, ઓ અમે હોય. ઠીક છે, તમે સમજો.
એ ઠીક છે અગિયાર રૂપિયા થાહ.
હે એવું છે એમ.
તિયારી હતી ને તમારો ફોન આયો.
વનતીયારી હોતી.
તમ કે શું ખબર?
હમ.
રાતે ત્રણ વાગતા આજુ બાજુ સૂઈ જઇએ.
તઈન વાજી.
હા કઈ ઉમદ નહી આ
ઓહો હો એવું છે એમ
પછી એ ખરાબ બખોરે મીટિંગ હતી એકથી તઈણમાં
એ વળી છેી એની મીટિંગાય એ વળી નવ અભ
બહુ સારી એક જ મીટિંગ હતી હાઈસ્કૂલમાં મેં બાર વાગે ખાઈન હોઈય કે તું એક વાજે જાગ
બરાબર
તે પંદર મિનિટ થી ને એક ભાઈ નો ફોન આવ્યો
હા
તે પાઈ ઊંઘ ઉડી ગઈ
એ એવું છે આમ એટલે હું નઈ આવતી એટલે તરી પાછા બીજા ની ઊંઘ બગાડો એમ ને
હા
હા હા -
સાર
ના ના બરાબર છે અમ બગાડ બગાડ સલે
તો શું કરો સો મજામાં
બસ છોકરાન સૈયન બધ મજા આવે છે
બરાબર શું ચાલે કયું ભણે છોકરા
છોકરા એક ભણે છે ત્રીજું ને એક ભણ છે એકડું ને એક મણસ એ બાળવાટ કા
બાળવાટી કા
હા અને તમારે
અમારે એક ભણે છે બાળ મંદિરમાં એક ભણે છે એકડું ભાઈ છોડી
બરાબર
હ બાઈ કોક સ્કૂલો પોહચવાગીને થવાની કોક વાતાવરણ છે પેલતા ર
અગયાર થી પહો છે એમ
હ ના બટ લડ લડ
એટલે હ હું સારું કઉ તો શું હેરન તો આપણે ન થવું પડે અગિયાર થી પોચ જઈ ગમે એમ
હા
અને થોડા કૂટાય તો શું છે કે હરખા થઈ
આમ તો કેર ના ગોઠ પણ બાર ગોઠ
હા હા સી વાત છે
શી સ્કૂલ માં ભણે
અમારે આ બાજુમાં એક સ્વસ્તિક કરીને નીખ આવશે
બરાબર
પ્રાઇવેટ છેેકો
અચ્છા
હા એટલે ભણે છે. હ મે વરા ના દ. હ હતા
બરાબર એકડ આમ
એક થી આઠ ના આઠ આઠ હજાર છે કોણ દહ ની પણ આઠ આઠ હજાર છે.
એક થી આઠમાં
અ આઠ કોણ તોય આઠ હજાર
બાળ વાટિકાામાં
વાળવા ટીકા ના આઠ હજાર બધાને આઠ હજાર.
અચ્છા
હમ અલે તમારે તો સરકારી કેવાય ને અમારે પ્રાઈવેટ કેવાય.
અમારે હવે શું હે કે આ વખત તોક ખેલાની મળવાનું હતું પણ કોઈ મળ્યું નહી. કોક સારી મળી જાય બહુ.
હ અને પેલા પેલા તમારે એક ડોક્ટર છે ને એને કોક છોપડા એલે આયા કે ના આયા?
કો આલ્યું નહીં હોય તો કોઈ આયુ નહી.
ઈયા મમ્મી બધા ડોક્યુમેન્ટના ફોર્મ ભરીને આલ્યા છી એટલે હજુ કોય રણાકત નહી કોન
બરાબર ખાસું ટાઈમ ના થઇ ગયો ઈતો?
તા આઈ ને તો હમણાં વરી દ દાણા થયા હશે.
બરાબર
હમ પેલા કે બધાને હાલવાનું સે પહિ કે ગરીબ વર્ગ માટે જ સે. હા એવું બધું સે. હા અને મલ તો સી તો ગરીબ જ કે પાટણમાં તો બધા.
પાટણની બધી જગ્યાએ છે તમે ગમે ઈયા સ્કીમ મૂકો એટલે બધા ગરીબ જ થઈ જાય.
હા હાચી વાત છે. અન તા ચ્યા કોઈ કરોડપતિ છે.
ના એ વાતે હાચી કરોડ પતી તો નહી.
હા તો પછી ગરીબ જ કેહેવાય ને તો બે
એવું કરે એમ.
તો પઈ એને એવું કેવું પડે કે ભાઈ જે ભૂખે મરતા હોય એ જાવ એવું.
હમ હવે પેલું બારે આપડે કેબલ નતું પડ્યું.
હોવ
ઘરમાં લાઈને એની ઉપર ગોદડે ને એવું બધું સેટ કરી નાખ્યું બરાબર.
થઈ ગયું?
હોવ એ બધા મૂકી આઈ પેલું આપણે
હીલીયો મારવાનું બાક
હોવ આ આવે એટલે યાદ કરજો.
હા પણ એના ઉપર હવે હવે ગોદરાને બધું મેલી
ઈ તો બે મિનિટ હોય એમ મેલદી હા તો જણાવો તાણે બહુ અર્જન્ટ
અને એક પેલું ને અકળી જાય એવું હતું ઈ શું કર્યું પછી? એક અ અ ડોઅર એક તો સૂટું સે.
ના બે બે ચાલુ હે પપ્પા કદાચ ફીટ કર્યા હશે.
પણ બીજું સુટું સે એક બાજુનું.
ના બહાર તો આવતું નહી.
એટલે સુટું સે પેલી ડા જમણી બાજુ વાળું સીધું પગમાં આવશે.
હમ બરાબર ના જમણી બાજુ ની યુઝ ની થાય.
એટલે આમ અને તિજુરી આઈ જાય. અંદર તો નહી ને નેકળે એવું જ નહીં એમને?
ના
તો ચિંત્યા નહીં.
ડાબી બાજુને નેકળે છે.
કારણ કે જો ઈરું ના નેકળે તો વોધો નહી નકા ઈરું સીધું પગમાં આવશે એટલે હોર રાખવાની ઈ ફીટ કરવાનું સાચી ટાઈમ મળે નહી કોય બોલો બોલો
અ માસીને એક બારી નાખવાની.
બારી તો એ
રસોડામ રસોડાની હાતો યાદ કરાયુ.
તો વધો નહી હવે કે તડ મહિનાની બાર તય મહિના ની બાધા હાલતી એમ
અચ્છા એમાં એવું છે કે વરસાદ પડે હ બારે રસોડામાં એટલે પ્લાયવુડ તો રેને
નારે
એટલે હવે શું કરવું એ કે મહેશભાઈ કેમ કરશું એમ
બરાબર પણ કે હાલ નવરા નહી કેહિ
હ તો કઈ દઈસ
એ આવતા જ આત કે કરિયાલ છે એમ જાસે ને ત્યારે
તમે કરીું ત્યા કરીલેહો તમે કયોથી લાવો
અમી ઑહે પા કણ
બરાબર કયા ભાઈ શુંનો
આશિષ ભાઈ
આફીષ ભી કેવા હૈ
ઠાક.
ત્યાં એ દુગન
હે
દુકાન કુ આઈ
ઈ જ નગનમાં આઈગ
શું નામ છે દુકાન નુ?
એ ધ્રુવ પ્રોવિજન
ધ્રુ પ્રોવિજન એમની બાજુની દુકાનમાં શું માલ ભરેલો
એ
બરાબર.
બુસા બુશ એમ પુન
બરાબર તોથી લાવો છો માલ.
હા અમે ત્યાથીને બે જગ્યા થી લાવ જઈએ પણ
કય આપે છે.
ના ભાઈ
અચ્છા
કમિશન કમ કમિશન તો કોઈ ના હાલ
બરાબર બે હજાર રૂપિયા હા એટલે અમને બે ચાર રૂપિયાનો ધંધો થોડો ધંધો પગાડે એ
હ અને થાય તો જેટલું થાય શરૂઆત પેલું નતું કર્યું આપણે પચા હો રૂપિયા થાય કમિશન.
હા.
આ બધાનું હળવાનું હતું ના લીધું.
બરાબર.
હા હ એ બચા હોવા ધીરે ધીરે ભય ગીધા પમે ટાઈમે આવ તુ નહી કે ઈ ના
હા બંધ કરી દએ.
એ પેલા ની વાત છે જે તે વખત ની હાલ તો આપડ કશું લેતા નહી કે આપણુ પોતાનુ હોય એટલે શું હોય!
બરાબર.
હમ્મ એમાં તો તો રેગ્યુલર માલ કપાતો હોય તો મને હાલે
હા એ તો સાચી વાત છે. તો પેલા માનવમાં કઈક ફોર્મ ભરવાની વાત હતી ને?
ઓ એ ફોર્મ કઢાવવાનું છે પણ હવે
ફોમ કઢાવવાનું સહીઓ કરીને બધા ઓરજનલ ડોક્યુમેન્ટ સેકેડ કરવા ન ઓરિજનલ હો ઝેરોક્ષ નહી ચાલે.
બરાબર.
એવું હતું
હા તો વધો નહી અમે જોઈ લેવું જે જે સ્કેન કરવાના છે બધા સ્કેન કરીને તમને મોકલી આપશુ. તમે ફોર્મ ભર દેજો ને અમને કેજો. મને એ ટાઈમ મુસકેલ મળે બીજું કશું નહી એક તો થાકેલા જબરજસ્ત હોઈએ છીએ હા ફોન કરવાવામાં થોડોક શું કંટાળા નો વિષય છે પણ કાર્ય વાળા પૈસા આ થોડી થોડો રસ પડે હ હજુ ખાધામ તો એટલી વાર ટપચ્યા નહિ પણ હ એવો વિશ્વાસ છે કાર્ય વાળ આલસે.
બરાબર અને
શું કે શેરીવાળા?
હલો
બોલો બોલો ગુગા શરી વાળા.
ફરવા જવાના પ્લાનિંગમાં બધા.
હ જવા દો ભાઈ આપડે આવું નઈ.
ના ના હું જઉં છું મારી ઈચ્છા છે.
જીયાવો,
દ્વારકા ગીરનાર સોમનાથ.
ઓહ હ દ્વારકા ને ગીર અને સોમનાથ.
ચાર પદ દાળાનું ટૂર છે.
સાર સારે તમે ફરી આવો ને મજ મજા માણી આવો કોણ કોણ જઈ છે?
જના ના એકલા એકલા સિંગલ.
હા હા બરાબર.
અતુલ અલ્પીસ હશે કદાચ બે બે હું ત્રણ ને જનક ચાર સંજુ લાલો પોચ, છો. સોન કર સરતાની સાત જણ‌. એ પાંચ છ હજાર
હા ન આવે
કેતાતા હવારમાં.
એમ?
પછી કે જેવુ પેમેંટ.
હા એટલે મૂલ કંડિશનો પેમેન્ટની જાય ભી રહેન જસે પેમેન્ટ છે.
પાચ છો હાજાર રૂપિયા થઇ જાય.
હા. દહ હજાર ની ગણાતરી રાખવી પડે ના થઈ પણ છતાય સાત આઠ સો સાત હજાર પાકા. અયા અમે છેલ્લા છીએ ચાર એક હજાર તો ભાડું જ થઈ જાય
ત્રંબકેશ્વર દ્વારકા જિલ્લા
હોવ જ તો તો
ક્યારેે કોણ કોણ?
હુ ને કે બધા જલા દ્વારકા, ગીર, સોમનાથ ગીર ને કશું બાકી સાસણગીર ને કોઈ વાચીત નહી રહ્યું
અચ્છા.
ફરવામ તો જુઓ ને ફરવા મ તો લો નોકરી હતી એમાં પેલું ખર્યા હતા
બરાબર.
ઓલ ઓલ ઓવર ઉત્તર ગુજરાત આખું પૂરું. અને બાકીનું જે નીચેનું જે રહી જા તું હતું. બરાબર એ વગર નોકરી એ ફરવામાં ફરી આયા એટ મોસ્ટ ઓફ કોઈ સિટી બાકી નહિ કે જો અમે
હા. આપણું બરાબર સંજુ ને કરાવરાયું. પછી લાલા ને, પાવાભાઈ ના બે, ચાર ને પપ્પા ના તો પાંચ છો છો અને બે અમારો, કિસનો સાત આઠ આઠને સાળા નવ,
બરાબર.
એક નંબર પડ્યો હવે. બબ કઈ શું?
હે.
કંઇ શું કાલે.
હા અજીતને નિય રસ્તા મળીને આવ રોહિત ને બિચારા નિયંદ થોડીક તકલીફ છે.
બ હ બીજું? થાતું નથી કદાચ કય થાય તો
હા.
બેલેન્સ પેલેન્સ ઊડે હ.
આ તો જવાબદારી નહી એમ
એ કઈ ને જ આપવું પડેને
આઈતયાર
પઉું કરે એટલે પાવું ના પડતી ગ નહી કરવું .
ફ્રી વાળું છે, અમે આ રીતે કરીએ છીએને અમારે આવે નજર મોરે અમે જોયું છે, બે ચાર જણા આયા છે ને આવે હા તો ફ્રીમાં છે, તો કરી શકાય ને એ આનો કન્સેપ્ટ છે, ડે
આપડ ન અંદર પેલા પછી આગળ આગળ જે લાખો અલગ
હ આ એવું થતું હોય છે, એટલા માટે કે અમે આવતા નહ પણ ના આવેત કે